હા હલો. મેં મજામાં છું, તું કેમ છે?
પણ મજામાં છું તો શું કરતી છું હમણાં
કઈ નહી મેં તો એમ જ વન્યજીવનો વિશે વાંચતી હતી એજ બધું
અચ્છા તોું વન્યજીવનો વિશે વાતતી છે તો મને બીજા જાણકારી આપને વન્યજીવનો વિશેની
હા તો વન્યજીવનમાં શું જોઈએ લુપ્ત થતા જે વન્યજીવન છે તેના વિશે કવું ને જરાક
હા હા લુપ્ત થતા જે પ્રાણીઓ છે અને વન્યજીવન છે એ બધા વિશે મને જરાક જાણકારી આપને કેમ કે મારા પાસે કઈ પણ જાણકારી નથી થેન્કસ
હા તો એમાં એમ છે કે જે લુપ્ત પ્રાણી જીવનો છે તે લેેશ માત્ર શંકા નહીં પણ એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે આજે પણ જે અસંખ્ય વન્યજીવો છે તે વિનાશના આરે ઉભયલા છે જે હમણાં પણ જે જીવો છે તે પણ ક્યારે લુપ્ત થઈ તેને કઈ કહેવાય ના પછી ગત સુધીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા પણ આજે માત્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હિમાલયના ક્ષેત્રોમાં જ વાધ જોવા મળે છે
હમણાં તો હજુ બી એમ ઓછા જોવા મળતા હશે ને ત્યાં પણ
હમ હા પછી એ સમય તારામાં જે ગુજરાતમાં ઈડર હતા પછી અંબાજી માતા છે પછી દાતાના જંગલો દાતાના જંગલો ખબર જ હશે ને આપણે ભણેલું છે દાતાના જંગલો તેમાં બધા વાઘ હતા આજે ગુજરાત જંગલોમાં ત્યાં થી પણ વાધ સંપૂર્ણ પણે નષ્ટ જ થયા છે ત્યાં પણ હવે નથી જેમાં પ્રસિદ્ધ વાઘ માટે પ્રસિદ્ધ કેવાતું ત્યાં પણ વાધ આપણને અસર કેમાં જોવા મળશે બે જોવા મળશે ખાલી
કેવું થઈ ગયું છે ને પહેલા તો કેટલા બધા હમણાં તો જોવ અમ જેવું છે ત્યાં જ વાગે બધું જોવા મળશે એમાં બી ખબર નહી હમણાં હશે બીકેને જો એ બધામાં પણ કે
હમ પછી આપણા વાગ છોડો આપણા જંગલ ભારતના જંગલમાંથી તો ચિત્તો પણ લુપ્ત થઈ ચુક્યો છે તે પણ હવે જો હવે તો તે જોવા શું તેમનું નામ પણ સંભળાવવા મળતું નથી
બાપરે આવું થઇ ગયેલું છે
હા પછી અગાઉ જે આપણા ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓ છે તે અનેક જાતો હવે ભાગ્યે જોવા મળે છે જેમ કે ચકલી એ હવે કકાં જોવા મળશે જોવાત હવે તો કબૂતર પણ કેટલાક ઓછા થઈ ગયા છે પેલા તો રોજ કબૂતર પણ હવે તો કબૂતરો ચકલી પછી કેટલી બધી પક્ષીઓ જોવા જ નથી મળતી
હા એજ ને જેમ કે કાગડાઓ પણ કાં જોવા મળે જેમ અમણાં શ્રાધ એ બધું ચાલુ થાય પી ત્રપક્ષ ત્યારે કાગડાઓની પણ એમ કાપેલા તો કેટલા બધા કાગડા દેખાતા હમણાં તો કાગડાઓ પણ ની દેખાય
એજ તો
અને ચકલીઓ પણ બહુ એમ ઓછી દેખાવા જેવી દેખાય એમ તો ચકલીઓ પણ હવે તો બહુ ઓછી થઈ ગઈ છે દેખાવામાં
એજ તો પછી આપણે ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ઘોવડ એ બધા પક્ષીઓ પણ ભયના લીધે લુપ્ત થવાની તૈયારીમાં જ છે
અચ્છા મને તો એવું લાગે આગળ જે આગળની જે પેઢી હશે જે લોકો આવશે એ લોકો તો આ બધા પ્રાણીઓને મને તો લાગે ફોટોમાં કે પિક્ચર ચિત્રમાં જ જોઈ શકશે એમ રિયલમાં તો જો હે બી ની
હા પછી અરુણાચલ પ્રદેશમાં એક સે મો મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ભયા ચિત ત્રોલા ભાગ્ય જોવા મળે છે પછી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશ નાર ઉભેલા જેવો જ છે પછી ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈન્ડાિયા મુકમાં આવતા સમુદ્ર કાચબાઓની સંખ્યા પણ ઘતી જ જાય છે ને વચ્ચે ગુજરાતમાં નર્મદા, તાપી મહી, અને સાબરમતી નદીઓમાં પણ જલબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. હવે ક્યાં અવે તો જોવા નથી મળતી ને.
એજ ને આપણા અહિયાં કેટલું પ્રદુષણ જ આટલું બધું થઈ ગયું છે ને બધા પ્રાણીઓનો શિકાર બી આટલું કરે કે બધા પ્રાણીઓ લુપ્ત થતા છે.
હા એજ પછી એ બધા વિનાશના કારણો શું છે જંગલોની ઘાસભૂમી, પછી જલ.
હલો.
જલ પ્રાવિત વી ક્ષેત્ર માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવના કુદરતી રેઠાળો જોખમ મુકયા છે પછી જે જંગલો વિનાશ પ્રાકૃતિ અસુંનમાં સૌથી વધારે કારણભૂત છે, પછી પરિણામે વન્યજીવની સંખ્યામાં ઘટાડો જ થાય છે ને? પછી સિકારી શું કરે? તે બધા પ્રાણીના વાળ, ચામડી, હાડકા, સિંગડા નખ વગેરે મેળવવા માટે પ્રાણી નું સિકાર કરે છે કેમ કે તે બધું
એજ ને મન તો લાગ કે આ પ્રાણીઓ લુપ્ત થતા છે ને એના માટેનું કારણ આપણે માણસ જ છે, મનુષ્ય જ છે, બીજું કોઈ છે જ નઈ. આપણા લીધે જ આ બધું થતું છે.
કારણકે એ લોકો એ બધા થી એ લોકો ને સિકાર કરે એ અને વાર, ચામડી માટે પછી ઔષધિઓ. પ્રાણી ઔષધિ માટે સુગંધિત દ્રવ્ય મેળવવા માટે કરવામાં આવતા સિકાર. તે વન્ય પ્રાણીય માટે દુપ્ત થઈ લાગ્યા છે, પછી તેઓ ખેતી માટે વધુ જમીન મેળવાની લાલ ચમાં લાલચમાં ટી મારે ને બર્તન માટે. વૃક્ષ છેદન રેલવે, પછી સડકો અને હવાઈ મથકો નિર્માણ, બ હેતુ યોજના નહેર નિ ર્માળ, પછી ખનીજો નું ખોદકામ.
હા ને અને પછી આપણેે આવું બધું કરી એના લીધે આપણે જમીન વધારે છે કે બહ મોટી મોટી બિલ્ડિંગ્સો બને, ઘર બને એના માટે આપણે જંગલ ને પણ લુપ્ત કરી મૂક્યા છે, એટલે જંગલો પણ કાપી મૂકી, તો આ બધા જશે કા એક પ્રાણીઓ જંગલોના?
હમ્મ, પછી બળતણ, ઘાસચાર કે પશુ ચરા માટે જંગલો પણ વધી રહેલા છે, તેના દબાણના લીધે વન્ય પ્રાણી નું અસ્તિત્વ જોખમાયું જ છે.
હા એજ ને પણ તેવું સયુ લાગતું છે કે આપણે જે મનુષ્ય છે એ બોજ ખરાબ છે, એ લોકો આપણે પ્રાણીઓ કરતા પણ વધારે જાય એવા છે કે
હમ્મ, પછી જંગલ માં લગતી આગ ઘણા પ્રાણીઓને ભર ખી જાય છે. પછી તેના બચ્ચા છેવાના સેવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.
હા અચ્છા. અને મે શું કોય ખબર કે? એ પેલું બારાસિંગા છે હિરણ બારાાસિંગા વાળું હિરણ.
હમ.
એ પણ તવે એમ ચિત્રમાં જ જોઈએ એ એવું જ થઈ ગયેલું છે હવે તો દેખાય પણ નહી એ બારા સિંગાવળો હિરણ તો.
હા એ પણ આપણે વન્યજીવને સંરક્ષણ માટે બચાવો કરી શકીએ છીએ કેવી રીતે તો જો આપણે કુદરતી રક્ષણ આપવા જંગલોનો વિનાશ થાય તેને અટકાવી શકીએ છીએ તેથી પ્રાણીઓને નિરાશિત થવા બચાવવા જોઈએ આપણને. પછી જંગલોમાં જે ત્રણ ભ દક્ષિણ મહાસાહારી પ્રાણી. તુલા જાળવી રાખવી જોઈએ. કે એ લોકો બીજા પ્રાણીઓ પક્ષીને ના ખાય એટલા માટે. પછી તે માટે સમયગાળે તેમની વસ્તુ. વસ્તી ગણતરી કરવી જોઈએ. કે આપણે જેમ જનસંખ્યા કરે વસ્તી ગણતરી તેવી રીતે ત્યાં પણ જઈને કરવું જોઈએ. પછી એ જંગલના જળ શસ્ત્રોની જાળવણી કરવી. તેમજ પાલતું જે પશુ ચાલણ છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
હા અને આપણને આ બધાને એમ શીખ મળે છે પ્રાણીઓને પણ સુરક્ષા રાખો અને જંગલોને ન કાપવા જેવું આપણને પણ કઈ કરવા જોઈએ કે જેનાથી એમ બધાને પેલું શીખ મળે કે.
હા પછી વન્યજી પણ જે થતા અત્યાર ચાલશે તેમનો શિકાર અટકાવવા જોઈએ પછી કાયદાને વધુ કડક બનાવે તે ચુસ્ત અમલ કરવો જોઈએ આપણને જંગલોમાં કેટલા પ્રતિબંધ માટે કડક સજા દંની જોગભાઈ કરવી જોઈએ જે લોકો જંગલમાં જઈને કાપે છે પછી ખોદકામ કરે છે તેના તો કડક પગલા લેવા તો સુધરશે લોકો
કોણ કેએ આ બધું મ આ કેે આપણને જ આવું બધું એમ કેવા જોઈએ કે એમ શું કે ટોળીઓ બનાવી જોઈ જે આ બધું કરે આવું કામ
હા પછી શું કે જે વન્યજના પ્રજન કાળમાં જે ખલેલ ના પડે એવી વ્યવસ્થા ગોઠવી જોઈએ
હમ હા એજ ને
ચમાં થતી માછીમાર વન્ય પેદાશ કે એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલા લેવા જોઈએ જીવનને સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્ય યોજવા જોઈએ પછી સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓને તેના પર દબાણ લાવી તેને સક્રિય બનાવવું જોઈએ પછી બીમાર વન્ય જીવનને સમમેશા તબીબી સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ વન્ય જીવન અને ખોરાક પાણી વગેરે પૂરતા પ્રમાણ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ અભ્યારણો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જેવ આરક્ષી ક્ષેત્ર નો વિકાસ કરવો જોઈએ આ બધું આપણે કરી શકીએ છીએ
હા એજ ને મેં તો આવું બધું વિચાર્યું જ નહ હતું પણ તું એ કીધું એટલે આપડે આવું બધું તો કરી જ શકી તો આટલી બધી સારી હારી જાણકારી મને આવીી હજુ પણ જાણકારી હોય તો મને
હા અરે આપડા ત્યાં બહુ સાી સ જાણકારી છેઠ
એ છે નહી કે મારું બી એમ જનરલ નોલેજ વધે સામાન્ય જ્ઞાન મારું પણ જરાક વધે આવું બધું એમ તરથી જાણકારી લઈને
પછી વન્યજીવન સંદર્ભે જાગૃતતા કેળવવા વિવિધ પ્રસારો માધ્યમો ન ઉપયોગ કરવો જોઈએ પછી જે વન્યજીવ ચત્ર વાળી ટપાલ ટિકિટો બહાર પાડવી જોઈ કે આપણે તેમને જોવા જઈએ મારી ના પણ તેમને જોવા જઈએ તેમને આપણે તેમની મદદ કરીએ તેમની શું પરેશાની છે તે આપણે જાણીએ.
હા એજ ને આપણે એના મિ એ લોકો ના મિત્ર બનશું તો એ લોકો પણ આપણા મિત્ર બનશે.
હા આપણે તેના માટે કેટલીક વિવિધ યોજના પણ કરવી છે, જેમ કે વા થઈ ગઈ, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાલ પરિયોજના, ગીધ પરિયોજના, હિમ દીપડા પરિયોજના આ બધું કરવું જોઈએ.
હા એજ.
અને કર્યું પણ છે આપણે. વાઘ પરિયોજના ઈસવીસે ઓગણીસો એકો તેર માં શરૂ કરી જ છે. અને તેમાં અને આ પરિયોજ પરિયોજના અંતર્ગત હાલમાં દેશના કુલ ચુમ્માલીસ કાર્યરત છે. પછી હાથી પરિ યોજનામાં આપણે ઈસવીસો ઓગણીસો બાણું માં હાથી પરિયોજના શરૂ કરી છે. તે હાલના દેશમાં લગભગ છવ્વીસ જેટલા સંરક્ષણ વિસ્તારો છે. પછી ગેંડા પરિયોજનામાં આપણે તે ભારતના રાઇઝોન વિ વિઝન તરીકે ગેંડાની સંખ્યા ત્રણસો સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ઓહ! અચ્છા આવી રી આવું.
હમ્મ. પછી ઘડિયાલ જે પરિયોજના છે જે મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની જે મગર હોય છે, તે પ્રજાતિ ઈસ્વીસસૌ ઓગણીસો સિતતાલી માં લુપ્ત થવનારી હતી. ત્યારે મગરોની પ્રજાતિને બચાવવા હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.
હા અચ્છા.
પછી ગીધ પરિયોજનામાં એટલે ગીધ સફાઈ કામદાર છે ને. તે મૃત નું માંસ ખાય. જે-જે મૃત થાય તેનો માંસ ખાય છે. તેઓ કિડની ચે કુલ નવ પ્રજા તીયું છે. તેમાંથી ઘીધની સંખ્યા વધારે કરવા માટે ભારત સરકારે બે હજાર ચાર માં ગીત પરિયોજના શર
ઓહ અચ્છ. એટલે આપણેે અહ જરાક વધારેલી અહ એટલે આપણે એમ વધારે પડતી જ પરિયોજનાઓ પસાર કયરી છે ને.
હા પણ હવે તો પસાર કયરું તું છે પણ હવે જોઈએ કે કેટલું એનું એ બધા વો કામ કરે તેના પર. જેમકે હિમ દીપડા પરિયોજના છે તે લગભગ ત્રણ હ હજાર મીટરનું ચઈયે હિમા છાદી
હમ્મ, અચ્છા, વું.
હા પછી તેમાંથી અહ તેમાંથી જે ભાર ત સરકાર ઇસવિસન બે હજારમાં હિમદીપડા પરિયોજના શરૂ કરી હતી તેના માટે, અને તે દે જે પરિયોજના છે ને દેશ માં કાશ્મીરી હોુંગલ પરિયોજના લાલ પાંડા પરિયોજના મણિપુરમાં થામીર પરિયોજના અનેને ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત થઈ છે.
હા
અત્યારે પરિયોજના પર આપડા સુધરે તો સારું છે. નહી તો, આપનો દેશ તો સુધરે તો સારું જ કેહેવાય ના સુધરે તો આપણે શું કરી શકીએ.
સે જ તને સુ
હમણાં પણ તો જો આપડે આટલી બધી પર્યટન બે હાજાર ચાર ને એ બધી શરૂ થઈ છે હમણાં પણ એટલું કઈ બધા પ્રાણીઓ જોવા મળતા નથી આપણને અને હમણાં પલ કેટલું વધી ગયું છે ગરમી એટલી લાગે ડિગ્રી વધી ગઈ છે ગરમીની
હા ને એ બધું ત મેં વિચાર્યું છે તો આ વખતે તો કેટલું બધું પોલ્યુશન એ બધું થયું છે આ ગાડી વાહનો ના લીધે જ બહુ બધું
અને ગાડી બહાર તો છે જ એ તો પોલ્યુન કરે જ છે પણ ઝાડો કાપી નાખે છે ઘર બનાવવાના ચક્કરમાં કેટલા બધા ઝાડો કાપી નાખ્યા છે, તેનાથી હવા શુદ્ધ હવા ઓક્સિજન ક્યાંથી મળશે કારણ કે જ્યાં ગ્રીન ગ્રીન ઝાડો ને એ બધું હોય જ્યાં ગ્રીન કલર હશે ત્યાં જ આપણને ઠંડી ઠંડી જોવા મળશે ત્યાં જ ઓક્સિજન મળશે આપણને
હા એજ ને પણ કોણ સમજાવે આપણેે જ ડોબા છેએ એવું તો મને લાગે કે આપડણે મનુષ્ય